રામ રામ કેમ છો મજામાં છો ને?
હવે અમે ખેડૂત મા અમે તો મજામાં જ છેને બધાની નજરમાં.
ખેડૂત ને તો ભાઈ આપડે ગુજરાતીમાં કેવાય ને ઘી પેરા ને ગલબલિયા છે સારું છે પણ જીવન સારું મહેનત છે પણ જીવન ધોરણ સારું છે ને આનંદિત હું જોવા જઉં ને તો સેવી લોકો કર તા વધારે ખુશ ખેડૂત છે હમણાં લોકો.
ના હું તમને ઈ વસ્તુ સાચી ક્વ કારણ કે અમારો ચારે મહિને પાક થાય તો અમે એની બે મહિના જ કામ કરવાનું બે મહિના તો ખાલી આરામને એવું જ છે એટલે એમ જિંદગી અમારી ખરાબ નથી પણ અમારું શું છે કુદરત ઉપર ચાલતું છે જીવન આખું કુદરતે અમારા હાથે મો ફેર્યું તો અમને થોડુંક ત્રણ ગણું ઘણું પડે.
એ વાત સાચી છે હમણાંના ટાઈમમાં શું છે કે ક્લાયમેટ એટલું બધું ચેન્જ થઈ ગયું છે વાતાવરણ ક્યારે વરસાદ પડે ને ક્યારે વાવાઝોડું આવે ને ક્યારે ગરમી પડે ને ક્યારે ઠંડી કઈ નક્કી નહી.
હા એટલે જ નહી હવે અત્યારે જો અમારો આગ કાઢવાનું ચાલુ ને અત્યારે વરસાદ જેવું થતું છે એક પાય ગરમી ને એક પાય વરસાદ આવતો છે. એટલે થોડુંક ત્રણ કરાવે.
હા તે બીજું શું છે કે હમણાં ટાઈમમાં હવે તમે કાપતા છો ને માલ પર પાણી પડી જાય કે અડી જાય તો માલ સડી જાય હવે એ નુકસાન એટલું બધું ખરાબ કે તમારે સમજો કે આખા વર્ષની કમાણી એ ભેગું લેતું જાય બોલો.
તેજ કહું ને હવે આટું વરસ મહેનત કરીને પછી હાથમાં કઈ ના આવે તો આપણેે શું કરી ખેડૂત બનીને સમજ્યા તમે એટલે આટલી બધી મહેનત કરીને કઈ મળે એની ખાવાની પ્રોબ્લેમ આવે પછી એની આપણા ત્યાં જાનવર જે આપડે બળદ ગાય ને એ લોકોને બી આપણે ખાવાતા આપવું જોઈએ ને આખો દિવસ કામ કરે દૂધ આપે હવે એને જ નહી મળે ને આપણેે જ નહી મળે તો મતલબ કઈ ને ખેતી કરવાનો.
હા બરાબર છે ને એમને આપડે આપણા કરતા એમને આપડે વધારે ધ્યાન રાખવું પડે કારણ કે આપડા પાછળ એ છે હવે એ લોકોથી બોલાય નહી ચલાય નહી કઈ થાય નહી હવે આપણે સિવાય એનું કોઈ નથી આપણેે જેમનું ધ્યાન રાખવું પડે અને બીજું કે ખેતીમાં અનિશ્ચિતતા હમણાં એટલી બધી વધી ગઈ સારું છે કે ગવર્મેન્ટ બધી નહેરોને નહેરી સુવિધાઓ ચાલુ કરી સબસિડીને આને તેને દવાઓ માંગ હાથમાં કે આપીને ખેડૂતોને થોડીક રાહત આપી નહી તો એટલી બધી તકલીફો છે કે વાત જવા દયો.
હા એજ વસ્તુ છે ને અત્યારે એના માટે તો બહુ સારું છે કારણ કે સરકાર ખેડૂત આ એટલું પેલું કરતી છે કારણ કે કરે બી કેમ નહી કારણ કે ખેડૂતો જ અનાજ નહી ઉજાવે ઉગાવે તો પછી કે દુનિયામાં અનાજ આવશે ક્યાંથી? એટલે એને સુવિધા સારી આપવી જોઈશ એ લીધે જે ખરાબ સમયમાં છે એને સારા સમયમાં લાવવા જોઈશે એ સરકારનું કામ છે.
હા ખેડૂત અન્નદાતા કેવાય ને ભાઈ જમીન ન રક્ષક કેવાય હવે ખેડૂત ઉગાવશે નહી તો પછી અમે ખાશો છ શહેર વાળા હવે તમે જ્યાંથી માલ મતલબ મોકલો છો ત્યારે તો અમે ખાઈએ છીએ નહી તો અહિયાં સા અહિયાં કશું આવશે નહી તો પછી અમારા પેટમાં કશું નહી જાય કામ નહી થાય એટલે અમ જોવા જઈએ તો ખેડૂત અન્નદાતા કહેવાય બીજી માં કહેવાય. હ.
તમારો અવાજ ફાટતો છે હજી બી.
હજી બી એવું થાય છે?
હા હજી ભી ક્યારેક ક્યારેક કે એવું અત્યારે થોડોક સારો આવ્યો પણ પેલા બહુ ખરાબ આવતો હતો.
બરાબર બરાબર એ શું છે થોડુંક નેટવર્ક ઈસ્યુ ના લીધે હમણાં વાવાઝોડું ગયું ને નજીકના ટાઈમમાં અહયા? એટલે અને નેટવર્કના ઈસ્યુ થોડાક વધી ગયા છે હવે એ લોકોને કમ્પ્લેન તો કરી છે પણ રિઝોલ્વ કરતાં કરતા થોડોક ટાઈમ લાગશે એમ.
હ ના ના વાત તમારી બરાબર છે અત્યારે તમને થોડી તકલીફ પડી વાવાઝોડાની લીધે.
હા અમને શું છે કે મારે ઘર ઉપર સોલાર છે એમાં મેઈન પ્રોબ્લેમ મારે એ પડ્યો કે સોલાર આ તો સારું છે કે મારે કશું તકલીફ નથી થઈ પણ મારા બે ઘર છોડીને સોલાર એમને નખાવ્યું હતું ને તો એમનું સોલાર મારી છત ઉપર પડ્યું વાવાઝોડા ને લીધું એટલો બધો પવન લાગ્યો અને બીજું કે મારા સોલર માં નુકસાન ના થય એટલે હું બચી ગયયો અ એમને આ તો સારું છે મારું નથી બારું હતું એટલે પડ્યું નહી નહી તો એમનું મારા સોલાર ઉપર પડ્યું હતું મારે ભારે નુકસાન હતું એમને તો ખર્ચો છે જ આ વખતે મોટો.
પણ ત્યારે આવડું સોલાર નાખાયું બે પૈસા બચાવવાનું નખાયું ને ઓચક તું આ પડી ગયું તો તો પછી હવે એનું તો નુકસાન બહ બધું થઈ જશે.
નુકસાન સર ગણું સાચું એવું તમારે કહું ને તો હવે પચીસ વર્ષની ગણતરી કરીને લોકો સોલાર નખાવે. તમેને કહું તો અમે પણ એ રીત તેજ ગણતરી કરી હતી હવે પચીસ વર્ષની ગણતરી કરે એમાં પેલા આપણે લોન ઉપર નખાવીએ તો પેલા ત્રણ ચાર વરષ તો આપડા હપ્તામાં જ જતા હતા હવે એ ત્રણ ચાર વર્ષની અંદર આપણે જો આ આવું થાય તો આપડ તો પચીસ વર્ષની ગણતરી પણ ફેલ જતી ર ને ત્રણ ચાર વર્ષના હપ્તા ચાલુ હતા હોવા છતાં હવે લાઈટ બિલ તો એમનું ચાલુ રેવાનું જ પાછું એટલે ડબલ ખર્ચો થઈ જય.
હા એ બી છે પણ હવે એ બી ખરી શું? કે આ વસ્તુ એવી છે ને એટલે આનોમાં ક ખાઈ બી નઈ.
એ કુદરતી વસ્તુ છે ને કુદરત સામે તો આપડે બી લાચાર છે શું થાય આપણાથી. એટલે કઈક કઈક એ લોકો કેતા છે કે રસ્તો કાઢે છે એમને કહેતા હતા કે વીમો લીધો હતો સોલાર ઉપર એટલે વીમો પકાવીને પછી એમને થોડીક રાહત થશે એનામાં વીમો પકાવશે એટલે પૈસા મળશે એનાથી પાછો નખાવી દેસુ એમ કેતા હતા.
હા એ વસ્તુ સારી છે કે એની એ લોકો એ પાણી પેલા પાડ બાંધ્યું અમારા ખેડૂતની ભાષામાં એવું કે આપણે પાણી આવતું હોય ને પેલા પાળ બાંધ ધી લેવાની તો એ વળી બીજે જતું ના રાઈ આપે જે નક્કી કર્યું ત્યાં જતું રે તો એ લોકો એ વસ્તુ સારું કર્યું કે ઈન્સ્યોરન્સ લીધું ને બધું કયરુ તો એ ક્લેમ કરાવી શકશે.
દાદા ઘણું સારું અને બીજું કે હમણાં હું સાંભળું છું કે તમારા ગામ માંથી શક્કર કેટી બહુ આવે છે તો શું છે ઘણો આ વખતે પાક સારો છે કે કેવો છે એમ?
ના એટલે અમારા ગામમાંથી એક એની ભાઈ છે ભાઈ એટલે મારા મામા છે એ એની મંગાવતા છે કે હવે એમાં શું છે કે સંગઠતી તો સારી છે પણ એની હવે જો તમને હકીકત ખો હું ખેડુ જ છું ખોટું તો બોલું નહી કારણ કે જેવું આપડે નેચરલ તરીકે ઉગાવીને એવું ઉગતું જ નથી એના સારું કહીને અમુક એની દવા છાંટવી પડે જેનામાં એની બેક્ટેરિયા ના બેને બધું એ કારણ કે ફ્રૂટ બગડે નહી એવી દવા છાંટવી પડે પણ એની શરીર લારું બહુ ખરાબ કેહેવાય હું તમને માણસ ને રીતે વાત કરૂ ને તો.
ના એ તો મને ખ્યાલ જ છે એ વસ્તુનો હું તમને કહ ને મારો કિસ્સો તો અમારા અહીિયાં ગયા વર્ષે કે ના આગલા વર્ષે દ્રાક્ષ લઈ આવું હવે એમાં શું થયું કે દ્રાક્ષમાં તો એ લોકો દવા નાખે છે ઉપર વ્હાઈટ વહાઈટ તમે જોઓ ને જયારે તમે પાણીમાં તો તો તમને ખ્યાલ આવે વહાઈટ થઈ જાય આખી કાળી ત્રસ તો ઉપર એ અમારા છોકરાને આપીને નાના ને એમને ખાધી ને તો બપોર પછી એની એટલી બધી ખાસી ચાલુ થઈ ગઈ બે દિવસ સુધી ખાસી જ ખાધી એમ પછી ત્યારથી અમે નક્કી કર્યું કે દ્રાક્ષે જ નહી લઈ આવવાની ઘરે હવે એના લીધે ભલે આપણે ગમે તેટલી ધોવો ને તો પણ એનું કેમિકલ રહી જ જાય એના
પણ એ વસ્તુ એવી છે કે ઉગવાની છેની માંગ એટલી આવશે તો પછી એનો ભાવ વધી જશે એટલે માણસો શું કરે કેમિકલ જરું ઉગાવે એટલે જલ્દી પાક થાય ને જલ્દી માર્કેટમાં જાય કો માંગ જ એટલી છે કે એની જે દ્રાક્ષ ના એની પચ્ચી રૂપ એ હતા એ જો એની નેચરલ તરીકે ઉગાવા જાય પણ એટલી મીઠાશે ના થાય કારણ કે એવું પાણી નથી વધુ નથી વાતાવરણ એવું નથી હવે એવું જો આપવા જાય તો કેમિકલ નાખવું પડે હવે કેમિકલ નાખે તો પછી એને શરીરને નુકસાન કરે આ. ને નુકસાન કરે કિડની માં નુકસાન કરે પણ શું કરી શકે ખ ખાતા જ છે માણસો.
એના વગર છૂટકો નથી ને ભાઈ કેમિકલ વાળું ખાવું જ પડશે બીજું તો કશું છે નહી આપણેે સામે ઓપ્શન કે ભાઈ એની જગ્યા આ ખાઈએ હવે હમણાં સક્યોરટી અમારે ત્યાં આવીતી તમારા ગામથી અ તમે કેતાતાને આ વખત હમણાં જે આવી હતી ને એથી થોડી સારી હતી અમને સારી લાગી અને ખવાઈ પણ વેલી ગઈ એમાં બે ત્રણ ખરાબ નીકળી અંદર થી પેલી દબાઈ જાય કે પોચી થઈ જાય ને તો ત્યાં સડો લાગી જાય. એવી હતી પણ બીજી સારી હતી. મેં બીજા ઘણા પાસે રિવ્યુ લીધે ને તરબૂતના કે સક્કર ચેટીના કે આ વખતે પાકમાં બહુ ખરાબી આવી હવે એનું કારણ શું છે તે તો હવે તમે ખેડૂત ભાઈ જ જાણો પણ આ રીતે જો થાય તો તમને પણ કેટલું બધું નુકસાન થયું.
એનામાં શું થયું ખબર હે કે પછી તો એની ગરમી પડી ગઈ હવે એને પાણી જો સંક મીઠાાસ વાણી આવે તો ઓછી તો ગરમી વધી ગઈ ગરમી વધીને અમે પછી એ કીધું કે પાણી વધારે છોડવું પડશે તો પાણી અમારેથી વધારે દેવાળી ગયું. એટલે આ બે વસ્તુને લીધે એની સકટેેટી બગડવાના ચાન્સ આવે એટલે પેલું કઈ ના ર નહ અમારથી નીકળે ને અમાર ત પોહોંચે ને તો થોડી ફૂલ થઈ જાય ખરાબ થઈ જાય એવી થઈ જાય એવી થઈ ગય હતી.
હા ને બીજું કે રસ્તામાં આવતા આવતા ગરમી હમણાં બહુ છે એટલે રસ્તામાં આવતા આવતા ક્યાંક ટ્રાફિક લાગી ગયો કે કઈ પણ થાય ટ્રક ને હવે ત્યાં જ ઉભી રહી જાય એટલે એ વસ્તુ અંદર ગરમ થાય એટલે એ ખરાબ જ થવાની છે એ વાત તો તમારી છો ટકા સાચી જ.
એનામાં પ્લસ પોઈન્ટ શું થયું ખબર હ કે. કારણ કે અમે એની સખટ. વજન કરીને મૂકીને અંદર બોક્સમાં મૂકી બોક્સને અમે માથે સીલ પેક કરી નાખી કારણ કે કોઈ બીજો વ્યક્તિ એનાથે કાઢી નાકે નાખી નાખકે હવે એના કારણે એને ઓક્સિજન ના મળે ને સકને એટલે એ બી ચાન્સ છે કે બગડવાના ગરમીમાં
હા ઓક્સિજન વગર આપણાથી પણ નથી રેવાતું તો એનાથી કેમ રેવાત ખરાબ તો થવાની જ છે વાત તમારી સાચી જ છે.
તો વાંધો નહી તમે આવો એક દિવસકટેટી આપડે કાશું થોડોક સમય મારો ઘણો નીકળી ગયો હવે વાંધો ને આપડે રૂબરૂપ મળીને ગોઠવશું
મળશું મળશું ત્યારે ચાલો મળીએે ત્યારે.
ચોક્કસ ચોક્કસ.
અચછા.